હા જય શ્રી કૃષ્ણ
કૃષ્ણ કેમ છો?
બસ હું મજામાં છું, તમે કેમ છો
હા, હું પણ મજામાં જ છું બોલો શું ચાલે છે બીજું
બસ કઈ નવ હમણાં જોને સમાચાર પત્ર વાંચતા, વાંચતા, વાંચતા ખ્યાલ આવ્યો કે આજકાલ પ્રાઈવેટ વાહનો એ એટલે કે ખાનગી વાહનો અને કે સરકારી વાહનો એ બંને વચ્ચે કેટલું એ થઈ ગયું છે તો વિચાર ક ચલો ને આ વિષય પર કઈક ને કંઈક નાની એવી ટૂંકી ચર્ચા કરીએ તાકી મને પણ ખબર પડે તો કયું વધારે સારું આપણા માટે
બહુ જ સરસ વિષય તમે પસંદ કર્યો છે, આ એક ખૂબ જ સરસ વિષય છે, આજકાલ તો જુઓને પરિવહનમાં બંને પ્રકારના વાહ વાહનોનું ઘણું મહત્ત્વ વધી રહ્યું છે અ પેલા તો જો હું તમને સમજાવું કે પ્રઇવેટ વાહનો એ એટલે જે વ્યક્તિગત ઉપયોગ માટે વાહનો આવે છે, જેમ કે કાર, બાઇક, સ્કૂટર વગેરે, અને જે સરકારી વાહનો છે, એટલે સરકાર દ્વારા ચલાવવામાં આવતા વાહનો જેમ કે બસ, પોલીસની ગાડીઓ, એમ્બ્યુલન્સ, અ ટ્રેન એ બધા આવી ગયા તો વ્યક્તિઓને જેમ અનુકૂળ આવે તેમ એનો ઉપયોગ કરે છે
સાચી વાત કરી અને એ પણ તમે જાણતા જશો કે ખાનગી અને સરકારી વાહનો બંનેનો પોત પોતાનું મહત્વ છે બંને ક્યારેક ને ક્યારેક આપણને જરૂરી જરૂર પડે ત્યારે કામ આવતા જ હોય છે હવે હું તમને ખાનગી વાહનો ના બે મહત્વ જણાવું હમણાં માટે એ છે, કે આપણને અંગત સ્વતંત્રતા અને સુવિધા મળે છે, કે જેમ કે પ્રાઈવેટ વાહનો આપણી પાસે કોઈ ગાડી હોય બાઈક હોય તો વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ એને જય્યારે જવું હોય ત્યારે એ મુજબ મુસાફરી કરવાની આ આઝાદી મેળવી શકે છે કે જેમ કે બોલય કે બાઈક હોય કે ગાડી હોય આપણે જ્યાં પણ જવું હોય જે પણ સમય જવો હોય રાતના સમય દિવસના સમય બસ ગમે બહાર નીકળ્યા ચાવી લગાવી અને નીકળી પડ્યા, જ્યારે સરકારી વાહનો ન આવું નથી હોતું આપણે સરકારી વાહનો ના સમય મુજબ આપણો સમય સેટ કરીને ચાલવો પડે છે
હા, આ વાત તમે બરાબર કરી પણ જો સરકારી જે વાહનો છે ને એમનો મુખ્ય હેતુ લોકોને સેવા કરવાનો જ હોય છે કે કે કેમકે એમાં જો બધા ટિકિટના દર પણ ઓછા ઓછા હોય છે અને બધા જ લોકો એની મુસાફરી અફોર્ડ કરી શકે છે, તો જેને જે વ્યક્તિને જે ફાવે તે એનો ઉપયોગ કરી શકે છે
હા, એ વાત તો ખરી કહી કે સરકારી વાહનો, જનકલ્યાણ અને સેવા માટે હોય છે આ વાહનોનો ઉપયોગ પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર અને સરકારી અધિકારીઓની ડ્યુટી માટે થાય છે તથા જેમ તમે સરકારી બસ છે પછી ટ્રેનો છે એ બધું મુસાફરોની સુખ સગવડ માટે તો છે કે જરૂરી નથી કે બધા જ લોકો પોતાના વાહનો લઈને દૂર દૂર સુધી મુસાફરી કરી શકે એટલા માટે સરકાર વાનો ફાળવવામાં આવ્યા છે કે તમે આરામથી બેઠા બેઠા ટ્રેનમાં જઈ શકો તમારી કોઈ ડ્રાઈવિંગ ટેન્શન નહી.
બિલકુલ અને જુઓ ને આપણે પ્રાઇવેટ વાહનો આપણા આપણી સુખ સગવડ તો આપે છે આપણને સહેલાઈ રહી છે મુસાફરી કરવામાં પણ જોઓ ને તમને એવું નથી લાગતું કે એમાં થોડો આપણને ખર્ચ પણ વધારે થાય છે જેમકે તમે જોઈ લો પેટ્રોલ ડીઝ- ઝલ ઇન્સ્યોરન્સ પછી એની સર્વિસિંગ કરાવો ટાઈમે ટાઈમે એને મેન્ટેનન્સ રાખવાનો જે ખર્ચ છે ને એ બહુ જ વધારે પડતો થઈ જાય છે અને સૌથી મોટી સમસ્યા તો પાર્કિંગની હોય છે આજકાલ તમને સારી કોઈ જગ્યાએ તમે જાઓને સારી અને સુરક્ષિત પાર્કિંગ મળવી બહુ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને તો આ શહેરી શહેરના જેવા વ્યસ્ત વિસ્તારોમાં તમે જાઓ ને તો પાર્કિંગ મળવું એટલું મુશ્કેલ થઈ જાય ને કે પાર્ક કકિંગ મળવી અને ભગવાન મળવા એક બરાબર થઈ જાય છે.
એકદમ સાચી વાત કરી ત પરંતુ ખાનગી વાહનનો એક ફાયદો તો છે કે તમે છેલ્લા માઇલ સુધીની કનેક્ટિવિટી આપ એટલે કે ગ્રામ્ય વિસ્તારો અથવા શહેરોના આંતરિક રસ્તાઓ જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સરકારી વાહનો પણ ના જઈ શકે કે જ્યાં એવી સુવિધાઓ નથી ત્યાં ખાનગી વાહનો ખૂબ મહત્વપૂર્ણ છે આપણે ક્યાં કોઈ અંદરના અંતરાળ વિસ્તારોમાં મુસાફરી કરવી હોય તો ત્યારે આ રિકષા, ટેક્સી કે બસ ટ્રેન એવી સુવિધા ત્યાં ઉપલબ્ધ ના હોય તો આપણે આપણું વાહન લઈને પણ ત્યાં જઈ શકીએ છ છેએ. અને ઇમરજન્સી માં તો સૌથી થી વધારે ઉપયોગી આવે છે ખાનગી વાહન
કોચને સરકારી વાહનોમાં મુસાફરી કરવાનું ટાળવાનાં પણ અમુક કારણો હોય છે કેમકે તેમાં ગંદગી આ તે હોય છે જો સરકાર જો આ બધી બાબતો પર ધ્યાન આપે ને જેમકે એ બધી બસો સમયસર અગર બસો કે ટ્રેન કંઈ પણ લઈ લો સમયસર ચાલવા લાગે એમાં થોડી સ્વચ્છતા જળવાઈ રહે તો મુસાફરોને છે ને વધુ સુુવિધાઓ જો એમાં મળતી હોય ને તો એ લોકો સરકારી વાહનોમાં પણ મુસાફરી જરૂરથી કરજે ખાલી સરકાર થોડું આ બાજુ ધ્યાન દોરે ને બસ એટ કેટલી જરૂર છે.
પોઈન્ટ છે તમારો અને ખાનગી વાહન નું કેવું છે. કે ક્યારેક આપને ઇમરજન્સી નથી હોતા એટલે કે ક્યારેક કોઈને ક્યાંય ઈમરજન્સી આવી જાય ક્યાંક જવું પડે કઈ હોસ્પિટલમાં જવું પડે એવું કઈ થઈ જાય અડધી રાત્રે તો ત્યારે થોડી આપણે સરકારી વાહનો ન આપણે વેટ કરવા જવાના ત્યારે થોડી એનો ઇંતજાર કરે તો ત્યારે ઈમરજન્સીમાં આપણા પાસે કોઈ ખાનગી વાહન હો તો તાત્કાલિક હોસ્પિટલ કે અન્ય ઇમરજન્સી કામ માટે આ ખાનગી વાહ ન આશીર્વાદ રૂપ છે.
બિલકુલ સાચી વાત કરી આપણને આવી આપાતકાલીન સ્થિતિમાં તો આપણા ખાનગી વાહનો જ કામ આવે છે અને આજ આકાલ તો તને ખબર જ છે ને કેવા ઇલેક્ટ્રિક બસ અને ઇલેક્ટ્રિક કારો પણ આવી ગઈ છે જે પર્યાવરણ માટે વધુ સારી માનવામાં આવે છે કેમ આ પ્રદૂષણ ઘટાડવા માટે તેનો ખૂબ મોટો એક ફાળો છે.
એ વાત છે પરંતુ સરકારી વાહનો જનતામાં સુરક્ષાની ભાવના ફેલાવે છે જેમ કે સરકારી વાહનો પોલીસની જીપ કે પેટ્રોલિંગ વાહન હોય તો કટોકટીના સમયે આપણને તાત્કાલિક મદદ પહોંચાડે છે પછી. અ એમાં પ્રદુષણ પણ ઓછું થાય છે કારણ કે હવે તમે જ વિચારો બધા લોકોના ઘરે આજકાલર જેટલા બી સદસ્યો હોય એ પ્રમાણે ખાનગી વાહનો રાખે છે પરંતુ એની જગ્યાએ જો પરિવારના સદસ્યો સરકારી વાહનોમાં મુસાફરી કર તો પેટ્રોલ ડીઝલ ઈંધણની કેટલી બચત થાય અને પ્રદુષણ પણ ઓછું ફેલાય શહેરોમાં
હા આ વાત પણ તમારી બિલકુલ સાચી છે તો જો ને બસ એ જ છે કે બંને વાહનોના પોતપોતાના ફાયદા અને મર્યાદાઓ છે એવું કહી શકાય ને કે પ્રાઇવેટ વાહન અને સરકારી બંને વાહનો સમાજ માટે ખૂબ જ જરૂરી છે કેમકે બંનેનો જો સમજ સમજદારીપૂર્વક આપણે ઉપયોગ કરીએ તો એનાથી સમય પૈસા અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે છે.
હા. એ વાત તો ખરી તમારી અને સાથે સાથે સરકારી વાહનો આપત્તી વખતે ખૂબ જ મહત્વપૂર્ણ બને છે કે ક્યારે કોઈ કુદરતી આફત આવી જાય ત્યારે સરકારી વાહનો આપણને બચાવની કામગીરી પૂરી પાડે છે. ફૂડ પેકેટ પહોંચાડવામાં મુખ્ય ભાગ ભજવે છે પછી ઈ વેહિકલની વાત કરી તો આજકાલ સરકાર ઈ વેહિકલને સૌથી વધારે પ્રોત્સાહન આપે છે અને ઈ વેહિકલ માટે તો સરકાર લોન પણ આપે છે હવે
હા સાચું કહ્યું અને ઇ વ્હીકલ માટે તમને નાના છોકરાઓ પણ ચલાવી શકેને કે એમાં તમને લાયસન્સની જરૂર નથી પડતી અને બીજું તમને નથી લાગતું કે આજે વાહનોની વધતી જતી સંખ્યા છે એના કારણે રસ્તાઓ પર અકસ્માતો પણ ખૂબ જ વધી રહ્યા છે.
એકદમ સાચી વાત કરી કેમ કે ખાનગી તો શું અમુક લોકો બેફામ ચલાવતા હોય બાઈક લઈને યુવાનો આજકાલ સ્ટન્ટ કરવા દેખાડો કરવા માટે ફૂલ પેડ પર ચલાવતા હોય છે ત્યારે સરકારી વાહનોમાં શું કે એ લોકો બંધાયેલા હોય છે. જે ડ્રાઈવર હોય એમને ખ્યાલ હોય. કે ના આનાથી ઉપર સ્પીડ જશે તો એમને પણ દંડ ફકારવામાં આવશે, બસ આવા જ રૂ સરકાર ખાનગી વાહનો માટે પણ લાવે છે તો એ સારું છે.
બિલકુલ જો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે, આપણે હેલ્મેટ અને સીટબલ્ટનો ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિએ કરવો જ જોઈએ એનાથી તમારી જાનહાની થતાં કે તમારો અકસ્માત થાય તો તમને એક ગંભીર ઈજાથી. તમને બચાવે છે.
હા એ વાત તો તમે સાચી કહી એટલે જ સરકારી વાહનોનું અને ખાન વાહનો એ પોતપતાનું મુ એ આ બંને જાય છે આપડે અ પ્રયાસ તો એજ કરવો જોઈએ કે આપણે બની શકીએ અને કોઈ ઇમરજન્સી કામ ના હોય ત્યાં સુધી આપણે સરકારી વાહનોમા ફરી કરવી જોઈએ. કારણ કે એનાથી પૈસાની પણ બચત થશે. ધનની પણ બચત થશે અને પ્રદૂષણ પણ ઓછું ફેલાશે.
બિલકુલ અને અત્યારે તો તમને ખબર જ છે જે સરકારી જે પરિવહન વ્યવસ્થા છે એમાં કેટલા સુ મતલબ સુધારાઓ પણ થયા છે, જેમ કે તમને ખબર હશે કે હવે તો આપણાં શહેરોમાં પણ ડિજિટલ બસોનો બસો ચાલુ થઈ ગઈ છે અને એની ટિકિટ સિસ્ટમ પણ બહુ જ આસાન છે, કે તમે ઓનલાઈન બુક પણ કરાવી શકો છો અને એ લોકોએ પોતાની એક વેબ વેબ વેબસાઇટ પણ ચાલુ કરી છે તો આ આ જનતા માટે આ ખૂબ જ સારો વિષય છે.
હા. એ વાત તો તમને એકદમ સાચી એટલા જ માટે તો આપણેે આ બંને નું મહત્વ પોતપોતાની જગ્યાએ સમજવું જોઈએ કે કયોનું ક્યારે મહત ત્વ છે અને કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ચાલો ત્યારે તમારી સાથે વાત કરીને સરકારી વાહનો અને ખાનગી વાહનો વચ્ચે નું બંને નું મહત્વ અને ક્યારે એની ઉપયોગીતા વચ્ચે સારું મને જ્ઞાન મળ્યું. ધન્યવાદ તમારો.
આભાર, જય શ્રી કૃષ્ણા.